હલો યસ મેમ હા ગુડ ઇવનિંગ મેમ. મજામાં તમે કેમ છો?
બસ મજા જામાં બાકી બધું કેવું ચાલે?
હા બસ બધું મસ્ત ચાલે.
હમ્મ બીજું કઈ તમે તમારે. ની લાઈફ વિશે તમે જણવા માંગતા હો જેમ કે. તમે અત્યારે કોલેજમાં ભણી રહ્યા છો તો તમે સ્ટાર્ટિંગથી તમે કેમ સ્ટાર્ટ કર્યું તમે પછી જેમ કે જય્યારે તમે નાના હતા ત્યારે તમે કેવી રીતે શાળા એ જતા પછી તમે સ્ટાર્ટિંગથી કેમ આગળ વધ્યા થોડુંક આગળ વધ્યા પછી એમાં કઈ તમને પ્રોબ્લમ આવી કે નહી કોન્સ્ટન્ટ સારી સ્ટડીઝ જ ચાલી એવી રીતે તમે કઈ તમારું એક્સપિરિયન્સ સ્ટાર્ટિંગથી જ.
હા હા હ તમ સ્ટારિંગથી સ્ટાર કરી આપ હું નાનપણના અંદર એટલું બધ સ્ટઝ અંદર ક ખાસ માું પરફોર્મન્સ હતું નહી એટલું બધું ઇન્ટરેસ્ટ બી ના હતું સેવન સ્ટેન્ડર ની અંદર કોડકડાઉન. ત્યારે હું બધું એક્સપ્લોર કરતો હતો ત્યારે મતલબ ત્યારના ટાઈમ જ મે એમસી મુવીઝ બી ઘણી બધી જોઈ જેના અંદર આયરન મેન ન કેરેક્ટર મેં જોયું એનાથી મેં લાગતા વખતે કરિયર જોયા ઈન્જિનિયર્સ ના બામાં ખબર પડ્યું તો સેવથ અંદર મેંણી. મૂવી જોઈ બધ કરયર એક્પ્રેશન જો ત્યારે ઘરે બેઠા બેઠા આપણે આગળ જોતા જ ત સેવથમાં ખબર પડી કે ઘણું બધું આપણે આગળ વધી શકીએએ ડેવલોપ કરી શકીએીએ બિલ્ડ કરી શકીએ તો એના હિસાબથી મલબ એમું. બનવું છે સેવનથી બટ એત નાઈન ની અંદર આઈઆટી ના વારામાં ખબર પડી જોકે એટલું બધું બી ક્લયર નહોતું ફેમિલીમાં કોઈ એટલું ભયણું નહોતું તો યુટ્યુબ થી જ બધું ગોતતા ગોતતા ખબર પડી કે કેમ પ્રિપેરેશન કરવાનું છે કેમ સિરિયસ થવાનું છે. પછ ટેન્થના અંદર હું સ્ટડીઝ ના અંદર સિરિયસ થયો ટેન્થ ક્લિયર કર્યું પછી ઇલેવન્ ટ્વેલ્થ સ્ટડીઝ થોડીક સારી ચલી જે મેન્સ ક્લિયર થઈ ગયું જે એડવાન્સમાં સ્કોર સારું ન રહ્યું ને અત્યારે કોલેજમાં છ કોલેજમાં પરફોર્મન્સ સારું ચાલે છે બસ અત્યારે એ ચાલે છે.
હમ્મ તો જે તમે તમારું આખું એક્સપિરિયન્સ કીધું. એ બરોબર છે કે એક ટર્નિંગ પોઈન્ટ તો આવે જ લાઈફમાં કે જેનાથી આપણે શીખીએ અને આપણે ખુદની લાઈફ ઉપર ફોકસ કરીએ જેમ કે તમે કીધું કે સેવન્થ સ્ટાન્ડર્ડમાં તમે
આ બધું જોયું અને પછી તમે આગળ વધ્યા.
તો એ તમારી લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ ગણી શકાય પ્લસ કે એક તમે જે ઇલેવન્થ ટ્વેલ્થમાં જે ડબલ ઈની તમને અ સ્કોર ન મળ્યા તેનાથી તમે આ કોલેજમાં ગયા. તે પણ એક ટર્નિંગ પોઈન્ટ જ ગણાય છે. કેમકે અ તેના કરતા આ આ કોલેજ તમારા માટે સારી હશે એટલે તમને આ મળી.
જે ફેડ થયેલી હોય ઈ થવાની છે આપડું કામ જે ટ્રાય કરવું જે થાય બેસ્ટ જ છે.
હમ્મ હમ્મ તો આ તમારું અત્યાર સુધી બધું સારું ચાલે છે સ્ટડીઝ ને બધું?
હા ઘણું બધું સારું ચાલે છે કોલેજના અંદર તો અત્યારે કોલેજના અંદર બી તમે જો સ્ટડીઝના અંદર સારા હોય જેમ કે મે સેમ વનમાં સેમ ટુમાં સ્ટાર્ટિંગ સુધી અાર સુધી પરફોર્મન્સ સારું હતું તો જે પ્રોફેસર્સ હોય તમને સામેથી ક કે તમારે રિસર્ચમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે વિઝિટ કરો. હું વિઝિટ બી કર કોલેજના અંદર ત્રણ અલગ બિલ્ડિંગ્સ છે જે પર્ટિક્યુલર રિસર્ચ માટે જ બિલ્ડઅપ છે અલગ અલગ ફેસિલટીસ થ્રીડી પ્રિન્ટર્સ કરોડોના ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ જે હાર્ર્ડને જે ફોરેન યુનિવર્સિટીમાં જે ભણાવલા હોયથી હોય બધા બેઠા હોય ન્સ્ટ્રી અંદર ઘણા વર્ષોથી કામ કરતાય બેા હોય એના પ ડાયક ઇન્ટક કરીકો તમારી ફિલ્ડ ઉપર તમે રિસર્ચ કરી શકો તલ રસર્ પેપ રિલીઝ કરી શકો ફેલ્ટ પૈને જો ઘણું બધું શીખવાનું કોલેજ અંદર મળતું જાય છે જો તમારું ક્લાસ અંદરટેન્શન છે તો તમને ઓટોમેટિક બધું ટ્રેક ઉપર રહેતું જ જશે.
બરોબર છે તો આથી તમે કીધું આ બધું કોલેજમાં આપણે શીખી શકાય છે અલગ અલગ રીતો. પણ અમુક છોકરાઓ હોય છે કે સિખ વા સિવાય પણ અ જે છે એ આડી લત પર અ ચડી જતા હોય છે કે પછી એના ફેમિલી એને વિશ્વાસ કરીને મોકલી હોય છે અને તે લોકો એનો દુરપયોગ કરતા હોય છે તો એના વિશે તમારું શું કેવું છે.
એના વિશેે તો એમ છે કે બધાને પોતાના મન ઉપર હોય ને ફેમિલીના બોન્ડિંગ ઉપર હોય કે જેટલી સારી બોન્ડિંગ હશે એટલા ઓછા ચાન્સ રહેશે કે કોઈ ખોટું કામ નહી કરશે કે મોસ્ટ ઓફ જે આ ખોટા કામ કરવા વાળો અહીંયા કોલેજમાં તો ઓલમોસ્ટ નાના બરાબર છે બ જે બીજી કોલેજીસમાં હોય મોસ્ટ ઓફ જે રી રીચ ડે ચઇલ્ડ હોય જે મતલબ નાનપણથી છૂટમાં હોય એનામાં વધારે ચાન્સ હોય શું કમે કે મારી ફેમિલી તો પહેલાથી જ બહ સ્ટ્રીક્ટ હતી. બોન્ડિંગ બી સારી હતી ફેમિલી પૈકીને અંયા કોલેજમાં જેટલા મેટ મહિલા ક્લાસમેટસને ફન્ડને એ બધા ઓલમોસ્ટ સેમ જ હતું ફે
હમ હમ તો જે આ તમે કીધું કે આ છોકરા બગડી જતા હોય છે. એમાં ફેમલી ન પણ મેન રોલ હોય છે. કે અગર તમે ચાઇલ્ડ ને રાખી જ દ્યો કે ભાઈ ચાલ તારે જે કરવું હોય એ તું કર તો પછી ઓબ્વિયસલી કે બગડવાનું જ છે. પણ જો ફેમિલી ધ્યાન રાખે કે ના આપણે રોજ એમને રૂટીન પૂછશું કે આજે તે શું કર્યું આજે તું ક્યાં હતો અને કેવી રીતે તે બધું કર્યું તો તેનાથી પણ ચાઇલ્ડ જે છે એ પ્રોપર ગ્રો કરશે.
હા.
તો એના માટે પણ ફેમિલી પણ એક સારી હોવી ખૂબ જ જરૂરી છે.
હા મારી ફેમિલીમાં જેમ કે મારા મમ્મી પપ્પા બે સ્ટ્રિક્ટ હતા ને બે પહેલેથી જ બધું પૂછતા રતા.
હમ હમ તો અ જે તમે તમારા સ્કૂલ ટાઈમમાં કે પછી અત્યાર સુધી તમે પ્રોપર જ રહ્યા છો કે પછી તમે કોઈ આડીલતે ચડી ગયા હતા કે પછી તમને પ્રોપર થયા કે નહી તમે પેલાથી જ પ્રોપર હો છો કોન્ન્ટ
નહી ઇલેવન્થમાં મેં ટ્રાય કરી હતી સિગરેટ્સ બટ મારા ફાધરે કેચ કરી લીધું ને પછી મોમે કીધું કે આ બધું સારું ન કહેવાય ને ઘરેથી ઘણું બધું સમજાવવામાં આવ્યું ને પછી ટ્રાય જ કરી હતી એટલે કઈ વધારે હતું નહી તો એ ડ્રોપ થઈ ગયુ.
ઓકે તો આ એક હો વધારે જરૂરી છે કે જો કેરલેસ પેરેન્ટ્સ હોય અને કેચ ના કરે જો તમને ત્યારે કેચ ના કરવામાં આવ્યા હોત તો પછી તમે આને આગળ વધાવ્યું હોત અને જેમ કે સિગરેટ્સ જે છે એ આગળ વધીને ડ્રગ્સમાં પણ કન્વર્ટ થઈ શકે છે. કેમ કે નાના છોકરાઓ જે છે છે એ આમાંથી જ પછી વધુ વધુ આગળ વધતા જાય છે એટલે જો તમને ત્યારે કેચ કરવામાં ન આવ્યા હોય તો તમે આગળ આનાથી પણ વધી શકો છો.
હા ચોક્કસ.
તો જે અત્યારે જે તમે કોલેજ રહો છો ત્યાંનું નેચર અને ત્યાંનું એન્વાયરમેન્ટ કેવું છે આમ ગુડ ટુ લર્ન છે કે પછી તમારે બચી બચીને રહેેવું પડે એવું છે.
ગુડ ટુ લર્ન બેસ્ટ છે મોસ્ટ ઓફ જે છે મેરિટ બેઝીસ ઉપર જ હોય કોલેજના અંદર તો જે સ્ટુડન્ટસ હોય ખુદથી સ્કોર કરીને આવ્યા હોય તો બેસ્ટ ક્વોલિટીના સ્ટુડન્ટ તમને મળે ક્લાસમેટ્સને ફન્ડસને હોય તો ઝીરો પોઈન્ટ વન પસન્ટ તમે કહી. જે સ્ટુડ હોય કે જેનામાં કઈ કાઢી લેવાનું ન હોય તમને ગોતતા તમને મળે કે તમે આમ બહુ વધારે ગોતવા ના કરો તો તમને સ્ટુડ મળે બાકી તમને બેસ્ટ માણસો જ આજુબાજુમાં મળે અને શીખવા જ મળે મોસ્ટ ઓફ માણસોથી
હમ તો ફેમિલી સિવાય પણ એન્વાયરમેન્ટ પણ ખુબ ઇમ્પોર્ટન્ટ હોય છે. જેમ કે તમે કીધું કે મેરડ લોકો જ આવે છે તો તમારું બગડવાનું છે.
ચાન્સ બહુ ઓછો રહે હા.
જો ફેમિલી પણ સારી હોય અને જો તમારે એન્વાયરમેન્ટ જ સારો ના હોય તો રોજ એક માણસ જોતો હોય તો એ શીખવાનો તો છે જ ઓબ્વિયસલી. રો રોજ જોતા તો જોતા તમને એક વાર તો વિચાર આવશે કે આ સામે વાળો રોજ કરે છે તો એક વાર હું પણ ટ્રાય કરીને જુવો કાં પછી સામે વાળો કે સે કે ભાઈ લે એક વાર ટ્રાય કર.
હા બ અહીંયા આ કોલેજ ના માં તો ઘણું બધું સ્ટ્રિક ચાલે છે, શું કામે કે અહીયાં કોલેજના રૂલ્સ જયારે સ્ટાર્ટિંગનું જે ઓરિયન્ટેશન હતું ત્યારના ટાઈમમાં જ કઈ દીધું તુ કે જો આવું કોઈ બી કામ કરતા કોઈ બી પકરાણું તો ડાયરેક્ટ રસ્ટિગેટ કરી દેશે એટલે કોલેજમાં તો બઊ જ મતલબ ના જ છે, સ્ટ્રીકલી પ્રોહિબીટેડ છે, આ બધી વસ્તુ
ઓ કે અને જે આ કોલેજ સિવાય તમે બીજી કોઈ કોમ્પિટ કેવુ એક્ઝામસની તૈયારી કરી ખરી?
નહઈ મારું એક જ એક્ઝામના અંદર પહેલાથી ધ્યાન હતું, મેં ઓલિમ્પિયાડ્સ આય્પા તા મેથ્સના બટ એના અંદર કટ ઓફ ક્લિયર નહોતું થ્યું.
ઓ કે તો મતલબ તમને સ્ટડીઝનું ઓવરઓલ સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી તમને મતલબ કેવું એક્સપિરિયન્સ રહ્યો છે કે તમને ઇન્ટરેસ્ટેબલ કે પછી તમને એમ લાગે છે કે જલ્દી પૂરા થાય ને હું જોબ સ્ટાર્ટ કરું.
મારા માટે જે લોજિકલ સબ્જેક્ટ હતા, જેમકે મેથ્સ, ફિઝિક્સ એ બધા ઇન્ટરેસ્ટેબલ હતા, મતલબ તમે ગમે એટલી વાર આપી દો હું ભણી લઈશ બટ જે મતલબ થિયોરિટિકલ સબ્જેક્ટ હતાા, લેંગ લેંગ્વેજ સબ્જેક્ટ હતા એ મેજર ઈસ્યુ હતું મારા માટે બોર્ડ્સમાં બી નયડુ. ને કોલેજના અંદર બી જે થીયોરી સબ્જેક્ટ હોય એના માટે સ્ટ્રગલ કરવું પડે, બાકી જે લોજિકલ સબ્જેક્ટ હોય એના અંદર તો કાંઈ ટેન્શન નથી.
તો આ જે તમે અ કેવ છો સ્ટડીઝ નું, તો તમને ખબર હશે કે અમુક લોકો એવા હોય છે કે જોબ પછી પણ શોખ માટે ભણતા હોય છે.
હાં.
તો તમારું માઈન્ડસેટ કેવું છે કે તમારી જોબ મળી જાય પછી બસ તમારે ફોન કરવું છે. અને જોબમાં ધ્યાન દેવું છે કે પછી તમારે પાછું શોખ માટે
મારું એમ છે કે કોઈ કરિયર માટે નહી પર્સનલ ગ્રોથનું જે ભણવાનું આવે એ ભણવાનું વિસ્ટાર છે, કોલેજના ભેગી બી આગળ લાઈફમાં જ્યાં સુધી આપણે રિટેન કરી શકીએ.
ઓ કે તો મતલબ જોબ બાદ પણ તમે થોડું થોડું ભણ્યા રાખશો.
બુક રીડિંગ જે હેબિટ છે, એ મેન્ટેન કરવા.
હા એ ખુબ જ સારી આદત છે જે તમને સ્ક્રોલિંગ માટે પણ ઓછો ટાઈમ આપશે ગેમ્સ માટે જે મોબાઈલમાં હોય છે, બાકી તમે ગ્રાઉન્ડમાં સારું પ્લે કરીને તમે હેલ્ધી રહી શકો છો.
હા.
ઓ કે સારું ચાલુ તમારું ટાઈમ આપવા બદલ ખુબ ખુબ તમારુ આભાર, તમારે સાથે વાત કરીને ખૂબ આનંદ થયો, થેન્ક યુ વેરી મચ.
ઓ કે થેન્ક યુ મેમ.